હર
હા તિશા બોલે?
હા તમે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં.
ચાલે તમારે?
હવે આજે તો હવે એક્ઝામ ચાલુ છે એટલે એક્ઝામની તૈયારી જ ચાલુ છે.
હા હમણાં તો પાછી દસ બારમા વાળા ની બોર્ડ ની એક્ઝામ પતી ને હમણાં જ.
પતી ગઈ છે દસમા બારમાની
હા, પતી ગઈ અરે જવા દે ને હું કાલે ફોન લઈને રમતી તી ને તો એમાં રીલ્સ માં એવું બતાવે એટલા હું સોલીડ એ લોકો જવાબ આપે દસમાં, બારમા વાળા કે તમે એક્ઝામ પછી હું કરવાનો કોઈ ઇન્ટરવ્યુ પૂછે એવા બધા, તો એ લોકો હું જવાબ આપે ખબર ઠાકર કરે એ ઠીક, ને પેલા દ્વારિકા જઉં ને, એ બધા એમ બહ મજા આવી, રોકિંગ જવાબ આપેલ એ લોકો તો
આપણા તો મનમાં આપણા આઉટ ઓફ સિલેબસ, મનની બારનો છે
હા, તેજ ને
એવું થાય કે આપણે દસમા-બારમા કઈ કર્યું જ નહી
હા, ખાલી એમ જ ચોપડા વાંચીને એક્ઝામ આપીને બહાર, બસ એટલું જ
હવે આપણને ખબર પડશે આપણે રિયલ રોડમાં જાશું ત્યારે
હા, અને હમણાં તમને ખબર કે, એક્ઝામમાં તો દસમાં, બારમા વાળા હું કાપલા મારતા હતા
તો, પકડાયા કોઈ
અડધા પકડાય એક બે પકડાય બાકીના તો બીજા તો એમ જ લખીને આવી ગેલા, કોઈ હાથમાં ઝીણા, ઝીણા અક્ષર લખી આવે ચેકિંગ બી કેટલી તો એ બી ખબર ક કા કાથી આવું બધું હોધી આવે તે
વાત કરું અમારી જ હમણા એક્ઝામ ચાલુ છે, તો કોલેજમાં એક્ઝામ છે, પેલા જે પેલા ચેકિંગ આવે તને શું કે
સુપરવાઝી
નાઈ કોણ આવેલી હ છે તો હા તો સ્કોળ આવેલો હતો ને તે સ્કોળમાં જે સર આવેલા હતા ને એટલા એકદમ, એકદમ સ્ટ્રીક એકદમ ગુસ્સા વાળા ને એમ બધા ને છે ને બોયઝ ને બધા ખિસ્સા ચેક કર્યા ને તો બે ત્રણ જણને તો કાઢ્યા અમારા માંથી
આઈ હાય કા
હા, ત્રણ, જને પકડાયા
માસી અમારે તો હા, તે અમારા માં બી આવેલા ને તો પેલી આવેલી ને પેલી લેડી તે અમારી બધી તી છોકરી ના ખીચા ચેક કરવા લાગી બોલ
તે જેન્ટ્સ હતા તો એણે છેને જે ફિમેલ પેલા આપડા સુપરવાઈઝર હતા કે ની તો તેને કીધું કે બધી છોકરી લોકોને આખી ચેક કરું
અચ્છા
ને એમાં પાછું મે છે ને કેલ્ક્યુલેટર મારા ખોડામાં મોકલુ હતું તો પેલા સર ને ડાઉટ ગયો મારા કેલ્ક્યુટર પર તો મારુ કેલ્ક્યુલેટર ચેક કરો
હ, અરે હા, અમારામાં ને તો પછી મુકેશ ચેક કરવા આવ્યા ને તો પેપરમાં મેં છે ને પેલી ટ્રીક હતી ને પેલા પદ્ધતિઓ પૂછેલી એ મેં ફટાફટ લખી દીધી પેન્સિલ થી તો પછી સર એમ કે તું એ લખ્યું કોઈ ફ્રેન્ડને લખીયુ મ હું વાત કરો સર તમે મને ઓળખતા તો છો મે આટલી સિન્સિયર છું હવે મારું પેપર હારીતે લગતી જઈ તો ભૂલાઈ ની જાય એટલે પેપર માં લખ્યું, ફટાફટ સાફ કરી નાખ ને પુરવણી ની પાછળ લખ ની તો કોઈ કેસ કરે તારા પર
લે એમ એવું કે પેપર આપણે જોયું ને તો પછી આપણે એકદમ જેમતેમ કરીને યાદ કરું ને એટલે લખીને યા
હા, હાચી વાત એ તો પેપર હાથમાં આવું ને એટ મને ફટાફટ એના મુદ્દા બી યાદ આઈ ગયા કે મે હણાંજ વાંચેલું ને એટલે મે ફાફટ લખી દઉ પાછી ભૂલી જવાય
હ, મને બી એવું થાય હ, કોઈ વાર એવું કરું
જે બી દેખાય ને જે આવડત હો ફટાફટ પેલા લખી જ દેવું, એમ પણ સર એમ કે તમારી પુરાવણી ની પાછળ લખવાની તો કેસ થાય એમ
અચ્છા એ વાળું મને પણ ની ખબર હતું પેપર માં લખે તો પછી હોલ ટિકિટ બી ચેક કરે હ
હા, યાર મારા પાટિયામાં હોલ ટિકિટ હતી, હોલ ટિકિટ ઉપાડી પાટીઓ આગળ પાછળ ચેક કર્યું ને પાઉંચ હતું આ સર કે પાઉચ બતાવું તો પાઉચ આપ્યું તો એમાં બી કઈ નીકળ્યું નહી હોય તો નીકળવાનું કે ની હ
મેં તને વાત કરું અમારામાં જે અમારા સાથેની જે છોકરી લોકો છે અમારા સાથે ભણે તે તેને શું કરેલું ખબર પગના તળિયામાં લખેલું
ગજબ યાર એ લોકો
પગના તળિયામાં તું, વિચાર કર હ વિચારી બી નહી શક
તો ઉભારીએે તો ભૂસાઈ નહી જાયએ
તો એ લોકો આવી ને લખે ટાઈમ પર મેં તો જોયું ની મે વાંચ્યા કરું મારી રીતના તો પેલા લોકો આામ કરીને પગ લાંબા કરીને બેહી રેલા પગ લાંબા કરીને બેસાય લાંબા બેસતા હશે પછી, તળિયા મેં જોયું તળિયામાં લખી દેતા વિજય છોકરીને બતાવ્યું મેં કે જો ની મે આ લોકો
ઓમા બ ભારી કેવાય યાર પણ હિંમત હારી કેવાય જોની ને એ લોકો તો હા કોઈ ચેકિંગ કરવા આવે તો પેલા લોકો ઊભા થ તળિયુ કોણ જોવાનું છે
એ તમારી વાત તો સાંભળ ચાલુ એક્ઝામ માં વોશરૂમ જવાય
ની જવાય ને
એક છોકરી ઘે કાલે
તો પછી એને તો ત્યાં કોઈ આન્સરશીટ રાખી હોય તો વોશરૂમમાં
તેજ ને મે બી તેજ કેમ ને એવું થોડું ચાલે કઈ
તે ને એવું હત તો આપડ બી જ
શ હો કે
તો હું યાર
આવું હુ ચાલે
હા હા અચાનક બધું હા તેજને એકઝામ લાગે જ ને પછી
અમારા તો પાછું એક્ઝામની વાત કરું મે તો એક છોકરો છે ટીવાય નો તો એકાદ મેમ કઈ ગરમ હશે ને તે બી છોકરો બી ગરમ હશે તો મેને એવું કીધું કે ની બેસવા નો હોય જાયા કર એમ કે પુરોવણી આપીને તો પછી તે છોકરો ઉભો થઈ ગયોને આપી દીધી ના એટલી વારમાં છે ને થા એટલી વારમાં છે ને ઠાકર સર આવી ગયા
હમ
તો પછી સરે કીધું કે તમે લોકો બેસે આવું હુ કરવા કરે અમથુ વરસ હુ કરવા બગાડવાનું તું એમ કે
તેજ ને યાર નાની અમથી વાતમાં
એ છોકરો કે કઈ ન મેમ કે બીજી વખત એક્ઝામ આપી દેવા, સર કે ની તમે અમથા હુ કરવા વરસ બગાડવાના બેસ એમ કે ને એને હમજાયું પછી બેસાડ્યો
ચાલો એ ટીચર કઈ હતી હતી
ટીચર છે ને અ કોણ હતું બીજા જ કોઈ ટીચર હતા પેલા બારથી આવે તે સુપરવિઝનમાં તે કે આ થીંક આપ કોલેજ જે નવા હો પ્રોફેસર હો તે માનું કોઈ એક હતું કેવું કઈ
હા હા પણ એ અજબ ગજબ જો ની છોકરી છોકરા નું આખો વરષ બગાડવા તૈયાર.
એ છોકરો બી ને પછી પે ટીચર બી ની નમે હા પાછી હો મારા હે એટીટ્યુડ ની બતાવવાનું એમ કે
તેજને એટ્યુડ ની શું વાત કર એમને પેલું પછી કપાઈ નહી જાય કે પાનું સુપરવાઈઝિંગમાં?
હમ તેજ તો જોવા જુ.
તેજને બાપડે મારે તો આટલી જીગર નહી ચાલે. કોઈ દિવસ આવું હમે બોલવાનું કે પછી એમ પુરવણી મુકીન ચાલતું થઈ જવાનું.
હમ હવે એક વાત કરીએ કે એક્ઝામ માં આપણે વાંચેલું તેની આવડે આપણને એવું થાય કે હવે હું લખીએ. ઘણા આવું કરે તે
તેજ ને હા હવે ભલે નહી આવડતું હોય પણ જેટલું માઈન્ડમાં છે એટલું તો લખો મેં તો જ્યાં સુધી કોઈ સુપરવાઈઝર મારું પેપર લેવા નહી આવે ને ત્યાં સુધી મેં લખ્યા જ કરું બેલ નહી પડે ત્યા સુધી જે આવડે તે જે વાંચ્યું તે આખા વરમાં જે પલ્લ પડ્યું તે બધું લખી જ મૂકું. તે જ ને લખેલું હોય તોજ માર્ક મળવાના નિ લખેલું હોય તો પછી ક્યાંથી માર્ક આપવાના પેલા લોકો.
તે જ નને લખેલુંય તો ગમે તેવું લખવાનું પછી આપણને પાસિંગ સુધી તો લઈ જ જાય ને.
તે નહ ગમે તે એટલે એમ તો ટોપિક રિલેટેડ લખીએ પણ આપ હું મેન મેન બધું યાદ હોય ને એ બધું લખી દેએ. પછી અંદર તો સમજાવવાનું તો આપણને એવડે જ.
તો તમારી સોમવાર ન તૈયારી થઈ ગઈ મ થઈ ગયું એક્ઝામ નું?
હવે સોમવારે ઈંગ્લિશનું પેપર છે એમાં તો ઇન્ટરવ્યુરમાં બે પોઈન્ટ એ લખવાના છે ને એમસીક્યુ તો બધા આવડતા જ છે.
માર તો અકાઉન્ટ ના છે, અકાઉન્ટ નું છે મારું પણ હવે અઉન્ટમાં એટલું એમ કયા દાખલા આવેને કયા નિ એવું છે.
અચ્છા. તમારે કયા ચેપ સ છે એમાં?
બ ચેપ્ટર એક ચેપ્ટરમાં એક ટપ દાખલા ન હોય એક ચેપ્ટરમાં એટલા બધા અલગ અલગ અલગ અલગ ટાઈપ ના દાખલા હોય.
તો બઉ પ્રેક્ટિસ ની જરૂર
દાખલા દાખલા એ પણ નથી બદલાય. સા
હે બુદ્ધિ યાદ રાખવાની પાછી. ગમે ત્યાં તું કોઈ બી દાખલો પૂછી શકે.
કોઈ બી કોઈ બી પૂછી લે ને ચોપડીમાં હોય ને તો એ લોકો જાતે એક બે રકમ ગાયબ કરીને બીવ દાખર બનાવી દે.
હા અવે જવા દે ને આ બધા મારી ફ્રેન્ડ લોકો તો એમ કેય, કોલેજ ટેસ્ટમાં તો બહુ હાર્ડ પૂછે એમ કે એના કરતા યુનિવર્સિટીની જમવાડું બહ હ ઈઝી હોય.
મને લાગે કોલેજ ની માં ઈઝી હોય કેમકે એ લોકો જે કોલેજમાં કરાવે તે જ પૂછે.
હા તેજ તં વાત કરું મેં કીધું, અરે કોલેજમાં તો જે સમ બુકમાં હોય ને તે જ અમઠા પૂછી દે, આ તો કેસી સર છે કે અલગ અલગ નવું અવડતતું ર ઉકાડવા માંડી છે. પણ એનો બી અરે કે સી સર નું પેપર તો કોઈ હોય કેટલું હાર્ડ હોય એનો આન્સર મારો આવી જ જાય.
પણ કેસી સર છે ને જૂના પેપર માંથી કાઢે એટલે બ ભારી આવે.
જૂના પેપર માંથી કાઢે ને પાછું અમારા ક્લાસમાં શું કર્યું ખબર એક પાના નો આખો હવાલો લખાવ્યો, અને એક્ઝામમાં હું પૂછું ખબર દાખલો, આન્સર જ ઝીરો આવી જાય બોલ એવો દાખલો પૂછ્યો.
હ એ સવનું તો જરાક છે જ આવું. આગ તરું પૂછી દઈ, નવું જ પૂછી દઈ કઈ.
વાંચેલું બધા એકદમ હાર્ડ હાર્ડ સમ બધા એકદમ ગોખીને ગેલા બિચારા, અને સર પૂછ્યું એકદમ હલ્લામાં હલ્ ઈઝી માં ઈઝી ઝીરો જવાબ આવી જાય એવું બધું.
હા એ ફર એવ થયો હશે કે ચાલો બધા સ્ટુડન્ટ ના બાપ વધારે આવે એવું કઈ કરિએ.
કાથી હજુ ન આટલું હાર્ડ હાર્ડ ભણાવે ક્લાસમાં, અને પછી જયારે એક્ઝામ આવે ત્યારે હાર્ડ માંથી થોડુંક ઈઝી ટ્રીક હોત ને તેવી ચાલ આ તો, હા પેલું ગયેલું ગુજરું પૂછ્યું.
એક વખત એ લોકો એ લોકોને બી કોઈ વખત કેવું કરે એ લોકો ઇઝી પુછીલે પણ કોઈ વખત એવું કરે કે કોલેજ ક્લા પેપર ઈઝી કરાવે પણ ત્યા જે ને આપુને વધારે ભારી પૂછે
હા તેજ ને હમ્મ અને એક્ઝામ ટાઈમે તો હવે મને એવું થતું છે કે ધારો કે કાલે સ્ટેટ નું પેપર છે કે કોઈ થિયરી નું બી એ નું પેપર છે અને આજે હું બુક ખોલીને બેહું ને તો પેલી પ્રસ્તાવના એવું બધું હોય ને એ જોઈને જ મને ખ્યાલ આવી જાય કે આમાંથી આ આવું જ જોઈએ આવું પૂછવું જ જોઈએ એમ અને એ વાંચીને જાવ ને એક્ઝામમાં બેી એ જ હોય.
તો સારું કેવાય ને
હા એટલે આપણને આમ અંદર થી એક ખબર ની એક એનર્જી છે કે હું કેવું આપણને જોઈને જ ખબર પડી જાય આમાં ત્યાં આ રકમ તો આવવી જ જોઈએ કે આ સવા પૂછાવો જ જોઈએ
હા એક્ઝામમાં તો છે હું તો સાર કેવાય ને
હા બસ એજ મેં તો વાંચી જાઉં મને ગમે એટલું મે વાંચી જાઉ અને પછી ત્યાં હું પૂછાય તે ન જોઉં પછી જે પૂછાય તે એટલું તો લખું જ પછી મેં મારી રીતે લખી દઉ બધું જ
હ તો આપડે આપણી રીતના જ લખવું પડે પછી
હું
કેમકે બહ બધું યાદ રાખવાનું બીજું તો મેમે શું કેવું કેમકે આપણે બધું વાંચીએ ને તો કેટલું બધું યાદખએ તો ઉપરાથી આપને વધારે રોડ જોવો પડે
હા તેજ ને પછી રાત્રે પૂરી ઊંઘ થાય નહ ને સેમ ટાઈમે ડોલા આવે
પેપર હોય ને એટલે એવું થાય મને એવું લાગે
હા આતો હ પૂરી થાય ને વ્યવસ્થિત વાત ું જોઈ એવું વંચાય નહી અને એવું બધું ચાલ્યા કરે
હા તમારા સાથે એામ ક પણ વાત કરીને મને ઘણી બધી જાણકારી મળી
હમ મને પણ બહુ ગમ્યું તમારી સાથે બધી વાત કરવા માટે સારું તો ચાલો આપ આપ મળીશું હા